હલો હલો.
હા, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
પણ મજામાં, ઘરે કેમ છે બધું?
બસ બધા મજામાં, ત્યાં ભી કેમ છે બધા લોકો?
બધા મજામાં છે. આજી આવાજ એકદમ સ્પુર્ એ લાગતો છે. જાડો, જાડો કે શું થયું?
બસ કઈ નઈ જોવ એમ. છે અત્યારે ગરમી. કેવી સે જોવો ને તમારે કેવી ત્યાં ગરમી?
બઉ ગરમી છે અહિયાં. તો મે એમ કીતી તી આજે આપણે કેટલા દિવસો પછી વાત કરી રહ્યા છીએ તો આપણે કઈક સરસ મજા ન ટોપિક પર વાત કરીએ. શું કેવો તમે?
હા બરાબર ના ના અત્યારે આપણા માટે હેલ્થ માટે સારું હોય જેમ કે કસરત કરવાથી થતા ફાયદા એના વિશે કરી વાત ઘણા ટાઈમથી કરી નથી મેમણાં તમારું બોડી જોયું તો મને લાગ્યું કે તમે કસરત કરવાનું ચાલુ કરી દીધું લાગે છે. સ્ટેટસ જોયું એના
આમ હા, હા. આમ કસરત કરવાનું ચાલુ કરી દીધું છે અને વ્યામપણ કરું છું. ઓ મે સ્વસ્થ રહેવા માટે
હા. સરસ બરાબર હું એ ભી કરું છું એ ભી કરું છું કસરત કરવાથી એક વાત જો જોઈ ને તો કસરત કરવાથી ફાયદો ઘણો થાય આપું શરીર એકદમ શાંત મેન્ટન રેય આપડું બોડી આપણું, શું કેવું તમારું?
વાત તો તમે સાચી જ કહી છે. નિય. કી આપણું શરીર તંદુરસ્ત અને મજબૂત રહે છે. અને વ્યામ શરીરનો રોગ પ્ર પ્રતિકારક શક્તિ છે વધારે છે જેમ જેના કારણે મતલબ આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ.
સાચી અત્યારે આપડી લાઈફ એટલું કે વ્યાયામ કરવાનો કે કોઈ ટાઈમ જ નથી મળતો, પણ જો આપડણે લાંબુ આયુષ્ય જીવું હોય કે હેલ્થ એકદમ સારી રાખવી હોય તો તેના માટે આપડણે થોડો ઘણો ટાઈમ કાઢીને કસરત કરવી જોઈએ કે એનાથી આપણા બોડી માટે જે અંદર જે ફાયદા થાય છે એ આપણને લાંબા ગાળે કામ આવે કે આપણું બોડી રહેેતા રેતા બગડે નહી એમ. હું તો જો અહિયાં કસરત કરું છું, ને હા
હૃદયને પણ આમ સ્વસ્થ રાખે છે. હૃદયને પણ સ્વસ્થ રાખે છે. રક્ત સંચાર પણ આમ સુધારે છે આપણું. પછી આપડે વ્યાયામ કરવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે. જેને આળસ આપડી દૂર થાય છે, અને એ ઉપરાંત પછી આપણું આપણે આ માનસિક તણાવ જે જે છે આપણો તે ઘટાડવામાં મદદ પણ કરે છે, અને મનને શ શાંત રાખે છે. નિયમિત કસરત કરવા. થી વ્યક્તિ નું વધુ આત્મવિશ્વાસ પણ વધે છે. અને તેનું જીવન વધારે આરા આનંદદાયક બને છે.
હમ હમ બરાબર છે. અમારે એવું છે જો અમારી સોસાયટી છે ને અહીંયા સોસાયટી માં રોજ સાંજે ચાર થી પાંચ એક કલાક વ્યાયામ કરે આવે છે. અને જીમ ભી છે, અને જીમ ની અંદરેય એવું નહીં કે આપણે જીમ જાય છે, તો જીમ ના અંદર જે બધા સાધન હોય એ જ યુઝ કરવાના તમારી રીતે આરામ થી કસરત કરી શકો તમને જે ગમે ઇ, તમે યોગા કરી શકો છો, અંદર બેઠા બેઠા ગમે તે જાતની કસરત તમે કરીને તમારા બોડી ને એકદમ હેલ્ધી રાખી શકો છો, તો અમારે અહીંયા ક્લાસ ચાલુ કર્યા છે ને કે યોગામાં, એ બઉ સરસ ક્લાસ કરાવ તમે જોવો એ લુ સરસ એવુ કરાવે આપણને, જરાય થાકે ન લાગે ભલે ને અં તો એવું નહી કે આપડે યંગસ્ટર જઈ શકીએ, બધાઈ એ સિનિયર સિટીઝન ના લોકો ભી આવે છે અને બોઉ બધા લોકો આમ એટલા તાજા માજા રે છે ને એમ કે છે કે કસરત કે ના વ્યાયામ. કરી છે ને તમને જરાય થાક નથી. લ કંટાળો નથી આવતો? કઈ નિયમ એકદમ સ્વસ્થ સ્વસ્ત આપણું શરીર લાગે છે.
અરે વાહ! આ તો ખુબ સરસ વાત છે. અને આપડે આમ જોઈએ તો વ્યાયામમાં આપણે એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ. પછી આપણે ચાલવું જોઈએ. દ દોડવું જોઈએ. યોગ કરવો જોઈએ અને બધી રમત ગમત માં પણ ભાગ લેવો. હોય, વ્યામ ના સારા પ્રકાર એ વ્યામ નો સારો પ્રકાર છે. તેથી દરેક વ્યક્તિ રોજ ઓછામાં ઓછો થોડો સમય વ્યામ માટે મતલબ કાડવો જોઈએ એમની બીઝ લાઈફમાંથી.
હા ના ના સાચી વાત છે અમે તો જો હું તો મારુ રેગ્યુલર ટીન જાણે એવું છે કે હું એ એક કલાક જીમ જાવું અને સાંજે એક કલાક યોગા જાઉ છું બે ઈ ચાલુ જ કર્યું છે. કે ભાઈ થોડું જે આપડું બોડી અત્યારે કારણ કે ખાવાનું એટલું બહાર નું જંકફૂડ થઈ ગયું છે ને કે દિવસે દિવસે આપણું બોડી, બો વધતું જ જાય છે, મેન્ટેન રહેતું જ નથી. એટલે એક અલગ જીમ આપ એક કલાક વ્યાયામ આપવો એટલે બેય આપણા શરીર માટે ફાયદાકારક છે. હમણાં જ જો પંદર દિવસ હજી ચાલુ કર્યું છે પણ ઘણો એવો ફાયદો છે વ્યાયામ કરવાથી આપણું મન શાંત રેય જે આપણને દોડવાથી, ચાલવાથી આપણેને જે શ્વાસ ચડે છે એ શ્વાસ ચડતો નથી, અને આમ શાંતિ વાળું જીવન લાગે માનસિકતા નો બેટર ફીલ કરતા હોય આખો દિવસ એમ થાય કે ના, ના સાચી વાત છે હો યોગા ક્લાસ તો કરવા જ જોઈએ આપડે.
હા આ વાત તો તમે એકદમ સાચી કહી, અને તમને ખબર જ હશે આજના આધુનિક યુગમાં લોકો મોટા ભાગે તો આમ મોટા સમયે તો બેઠા બેઠ બેસીને જ પસાર કરે છે. જેના કારણે વિવિધ સમસ્યા આમ સ્વસ્થ્યની સમસ્યાઓ ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં તો વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે ચાલવું, દોડવું. કરવો સાયકલિંગ કરવો કા તો કોઈ વિવિધ આમ આઉટડોર ગેમ્સ રમવા આ બધી વસ્તુ કરવો એકદમ જરૂરી છે. અને રોજ ઓછામાં તો ત્રીસ મિનિટ તો આપણે વ્યામ કરવાથી કરવો જ જોઈએ એનાથી આપણું શરીર અને મને અને મન બંને આમ સ્વસ્થ રહે છે.
સાચી વાત છે. જો અમે અહિયાં યોગા ક્લાસ માં જાય છી ને તો અમને યોગા ક્લાસ માં તો પેલા તો શું કેય સૂર્ય નમસ્કાર કરાવે છે. જેનામાં જેટલી તાકાત હોય અગિયાર વાર કમ્પલસરી એમ છે કે અગિયાર વાર કરવાના પણ પછી બધા સિનિયર સિટીઝન લોકો ના કરી શકે. આપડે યંગસ્ટર હોય તેના બદલે આપડે એકવીસ વારે કરી શકીએ. પણ એમ કે તમે જેટલી વાર સૂર્ય નમસ્કાર કરો ને એટલી વાર તમારા માટે ફાયદો છે એમાં કારણ કે બધા જાતની કસરત આવી ગઈને બધા જાતના વ્યાયામ આવી ગયા એમાં કોઈ જાતનો અલગ ન આવે ત સૂર્ય નમસ્કાર કરો ને એટલે તમાને એટલો ફાયદો થાય શ્વાસો્વાસની ક્રિયા હોય બી પી હોય કોલેસ્ટ્રોલ હોય ડાયાબિટીસ હોય એમાં તમને ત્રીસ ટકા, ચાલીસ ટકા ફરક પડે છે. તમે સૂર્ય નમસ્કાર કરો ને એટલે તો બધા લોકો કરે. સૂર્ય નમસ્કાર
છેન તમે ખુબ સારી જાણકારી આયપી આના વિશે. અને આપણે વ્યામ જીવનમાં શ્રેષ્ઠ નિયમ. વ્યાયામ નિયમિત અને સા સકારાત્મકતા લાવે છે. તે વ્યક્તિ આમ ઉર્જીવન અ ઉર્જીવનમાં બને છે અને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવામાં જીવવામાં મદદ કરે છે આપણો આ વ્યામ તેથી લોકો તેથી દરેક વ્યક્તિ છે ને આપણે પોતાની દૈનિક જીવન શૈલીમાં વ્યામ નો સ્થાન આપવું જોઈએ અને ખરેખર એક કોયે કહ્યું છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય સંપત્તિ છે અને વ્યામ અને સ્વસ્થ્ય જીવનનો એકદમ આમ પૈયો પૈયો છે આપડો અગર એ સારું રહશે તો આપણું જી જીવન પણ સારી રીતે જય
સાચી સાચી હજુ હું જીમમાં જાઉં ને જીમમાં વ એવું નથી કે જીમ કરી તો શરીર વધે ના વધે જીમમાં ટ્રેડમિલ તમે કરો--. સાયક્લિંગ કરો પછી જે ડમંબલ કરો બીજી બધી બોલ બોલ ઉપર બેસીને તમે એક્સરસાઇઝ કરો કેટ એટલી બધી એક્સરસાઇઝ છે કે જે તમારા માટે છે પણ એના માટે તમારે ટાઈમ કાઢવો જોઈએ કે ભાઈ ના મારે મારું બોડી ઉતારવું છે મારે વેઇટ મેન્ટેન કરવું છે તો મારે કસરત કરવી છે યોગા કરવું છે જીમમાં જે છે એ બધા--. સાધનો યુઝ કરીને મેન્ટેન કરું છ છે એ બધું આપણા ઉપ--. પણ કરી શકાય. આપણે શું કરીએ, અને કસરત કરવાથી પેલો ફાયદો શું થાય છે ખબર છે કે જે તમે તમારું જંક ફૂડ ખાઈને જે તમારા શરીર માં ચરબી જામી છે ને, ઈ ચરબી ઉતારવામાં તમને બહુ ફાયદો થાય છે કસરત કરવાથી. તમને થોડાક દિવસ બે ત્રણ દિવસ થાક લાગશે, ગમશ ગમશે નહી બોડી પેન થશે પણ તમે કન્ટિન્યુ ચાલુ કરશો નહી તો એનાથી તમને બહુ ફાયદો થશે અને તમારું વેટ ભી મેન્ટેન રહેશે અને ચરબી બી ઓગળી જશે. કસરત કરવાના ફાયદા ઈ છે. અને બીજું કે જે વ્યક્તિને કોલેસ્ટ--. છે, બીપી છે ઈ લોકો જે શ્વાસોશ્વાસ ની ક્રિયા થાય છે, ઘડી-ઘડી શ્વાસ થઈ જાય છે, અસ્થમાં થાય છે, ઈ લોક લોકોને બી યોગા કરવાથી બી બહ ફાયદો થાય છે અમારી સોસાયટીમાં જે મેન્ટેન કરાવે છે ટીચર છે યોગા માટે એ તમને એટલું જ સૂચન દે છે કે તમે--. કામ ઘર ના ઓછા કરજો પણ--. તમારા શરીર માટે યોગા કમ્પલસરી કરો ને તો તમે સાઠ વર્ષ જીવતા હશો ને એના બદલે તમે એસી વર્ષ જીવશો એટલો ફાયદો તમને થાય છે યોગને કસરત કરવાની.
તમે તો ખુબ સરસ કહી. અને વ્યામ આપણા જીવનમાંય એકદમ મહત્વપૂર્ણ ભાગ જેવો બની ગયો છે. અને રસ
હા મહત્વનો ભાગ જ ને, કેમ આપણેે પા જીવા માટે પાણી પી છી તો આપણે સરખું સ્વસ્થ જીવન જીવવા માટે યોગા કેમ ના કરી શકી, કરવા જ પડે, અને કરી તો આપણા માટે જ ફાયદો છે, એમાં કાઈ આપણને કોઈ દેતું નથી, ને અત્યારે તો સરકારે કેટલી બધી સુવિધા આપી દીધી છે કે આજે સર કાર ગવર્મેન્ટ ગાર્ડન હોય છે, એમાં જુઓ ને કેટલા બધા સાધનો મૂકી દીધા છે, કસરત કરવાના. તમે ગમે ત્યાં જઈ શકો એવું નથી કે ગાર્ડનમાં જઈને તમે જુલા છોકરાન જુલાવ, છોકરા ભલે ને રમતા હોય તમે તમારા હેલ્થ માટે થઈને એમાં કેટલા બધા સાધનો છે, તમે સાયકલિંગ કરી શકો છો, ઉઠક બેઠક ના સાધ ધન હોય છે, રોલર હોય છે, એ બધા તમે કરી શકો છો.
આ વાત તો તમે સાચી કઈ આપણે સ્કૂલો અને કોલેજોમાં જોયું હશે કે આપણે એકવીસ જૂને આપણે ઇન્ટરનેશનલ યોગા ડે કરીને--. ઉજવતા બી છે. અત્યારે આપણે સ્કૂલો માં ઘણા બધા ટીચર્સ લોકો અને અહ ફેકલ્ટી લોક જે હોય તે આપણને યોગા કરાવે છે સ્ટુડન્ટસ લોકોને અને એના એના વિશે પ્રેરિત કરે છે.
હા સાચી અને આપણે ભણતા ત્યારે એક્સ્ટ્રા પી ટી નું લેચર આવતો કે સેટરડે હોય સેટરડે પી ટી નો લેક્ચર એમાં આખો દિવસ તમારો એક એક કલાક પીટી નો લે ચરાવે એ એકી આખા એક કલાકમાં તમારે કેટલી બધી જાત--. યોગા તમને શીખાડતા અને એ કમ્પલસરી બધા લોકોએ કરવાના, કરવાના, ને કરવાના જ પી ટી લેક્ચરના
સરસ છે અને બધા આ કરવું જ જોઈએ.
તાના જ બસ જીવન અને અત્યારે લાઈફ બધાની એટલી બીઝી થઈ ગઈ છે ને કે ટાઈમ જ નથી મળતો. પણ જો તમે થોડું તમારા માટે મેન્ટેન કરતા હો કે ના મારે ચાલીસ ના બદલે એસી વર્ષ જીવવું છે, તો થોડું યોગામાં, કસરતમાં અને તમને લાગતી કોઈ બી વસ્તુ હોય એમાં ધ્યાન દેશો, ને તો તમારું આયુષ્ય સ્વસ્થ જ છે. નકર તો જંક ફૂડ થી આપણું શરીર જુઓ ને નાની ઉંમર માં તમે જુઓ કેટલા એટેક આવી જાય છે અત્યારે. સેના લીધે કે તમે તમાર શરીર માં ચરી નથી પાડતા, તમે ધ્યાન નથી દેતા એના લીધે.
હા આ વાત તો તમે સાચી કહિ, ચાલો પછી આપડે મળી.